તો
હાલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છુ બોલો
બાકી શું કરતા હતા તમે
કોઈ નહી બસ જો ને આ બસ હમણાં ફ્રી થઈને બેઠી હતી
હા એ તો છે જ આપ આપડને થોડુંક આરામ પણ જરૂરી છે આપડને થોડું ઘણું આપ શરીરને વ્યસ્ત દેવું જોઈએ
હા હમણાં એમ પણ થોડી તબિયત સારી નથી રાખતી કારણ કે આજકાલ ઊંઘ જ પૂરતી નથી લેવાતી ઊંઘ પૂરી જ નથીતી
હા એ તો છે જ આપણને જરૂરમાં નીદ ઊંઘ પૂરતી લેવી બહુ જ જરૂરી છે આપણને સાત થી આઠ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ
બિલકુલ જો ને આપણી ઊંઘપુરી નહી થાય તો આપણા સ્વાસ્થ્ય પર કેટલી એની ખરાબ અસર પડી જાય છે
જ ને સારી ઊંઘ આપણ સ્વસ્થ જીવન માટે આપણા સ્વસ્થ જીવન માટે બહુ જરૂરી છે
અને આપણે પૂરતી ઊંઘ ન લઈએ તો તે દિવસે આપણને કેટલા થાકેલા થાકેલા દેખાય ને જે દિવસે આપણે ઊઘ ન થઈ હોય તો
હા એ જ નહી એ આપણના મો મોંડા ઉપર પૂરો દેખાય છે કે આપણે બરાબર ઊંઘ નથી લીધી તો આપણને ઊંઘ લેવી તો બહુ જરૂરી છે એટલે આપણને પ્રોપર ઊંઘ લેવી બહુ જરૂરી છે એમ છે કે ઊંઘ આપણના જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે તો આપણના એ શરીર અને મનને આરામ આપવા માટે ઊંઘ બહુ આવશ્યક થઈ ગયો છે
હા અને ઊંધ તો અ હા અને એમ પણ જોને ડૉક્ટર પણ તો આપણને કહે છે કે તમારે રોજ મતલબ સાતથી આઠ કલાકની તો ઊંઘ લેવી જ જોઈએ
હા એ જ ને ડોક્ટર પણ આપણને એ જ કહેવા માંગે છે કે ભાઈ તમે પ્રોપર ઊંઘ લો સાત થી આઠ કલાકની ઊંઘ તો આપણના શરીર માટે બહુ જરૂરી છે આપણને શરીરને સ્વાસ્થ્ય માટે મહત્વનું છે કે શરીરને એનર્જી મળે છે પછી આપણ નુ થાક કેટલો દૂર થઈ જાય છે
હા બિલકુલ અને વિદ્યાર્થીઓ માટે પણ ઊંઘ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે એ લોકો જો સારી ઊંઘ લેશે તો તો એમનું મેમરી પાવર વધશે ને
હા એજ ને શરીર અને દિમાગ ના વિકાસ માટે ઊંઘ બહુ જ જરૂરી છે તો વિદ્યાર્થીઓને બ બરાબર ઊંઘ લેવી બઉ જરૂરી છે
પણ આ ઊંઘના બાધા એક છે ને ઊંઘમાં છે ને એક જ બે વસ્તુ બાધા પાડે છે જેમ કે ઘણા લોકોને છે ને મોબાઈલ અને ટીવી જોવાની બહુ મતલબ ખરાબ ટેવો હોય છે કે રાત્રે મોડે સુધી મોબાઈલ અને ટીવી જોયા કરે છે એના લીધે એમની ઊંઘ પણ બગડે છે
હા એ તો છે જ આજના ટાઈમમાં લોકો બહ ટાઈમ લેટ સુધી મોબાઈલ ને ટીવી જોતા હોય છે તો એ ખરાબ આદત છે એનાથી ઊંઘ ડિસ્ટર્બ થાય છે પછી રાતના મોડા સુૂએ તો પછી સવારે તો વહેલો ઉઠવો જ પડે કેમ કે ત સ્કૂલ જવાનું હોય છે તો એનાથી ઊંઘ પૂરતી નથી લેવાથી તો આમ છે કે આપણને પૂરતી ઊંઘ લેવું બહ જરૂરી છે
હા બિલકુલ અને જો ને આપણી ઊંઘ પૂરતી ન થાય તો આપણા શરીરને તો અસર થાય થાય સાથે આપણે બીજા દિવસે કેટલા વીક દેખાઈએ એકદમ વીકનેસ આવી જાય પછી આપણે ચીડચીડ કરીએ અને એ બધી અસર આપણાં ભણવા ઉપર અ પડે છે અને હું તો એમ પણ જોઉં ને રાતના સૂતાં પહેલાં મોબાઈલ મારાથી દૂર જ કરી દઉં છું બહુ ઓછો ઉપયોગ કરું છું અને હું લગભગ ડેલી સાત કલાક ઊંઘવાનો પ્રયત્ન કરું જ છું તમે કેટલા કલાક ઊંઘો છો
હ હું તો સાત કલાક ની ઊંઘ તો પ્રોપર લઉં જ છું કારણ કે સાત કલાક ની ઊંઘ ના લેવાય મારાથી તો પછી મારો તો આખો દિવસ થાકેલો થાકેલો જ લાગે મને એકદમ શરીરે આમ લાગે કે મારામાં એનર્જી જ નથી તો આમાં આ માટે હું તો સાત કલાકની પ્રોપર ઉઘ લઉ જ છું
નહીં બિલકુલ લેવું જ જોઈએ આપણે અને એના માટે આપણે રાત્રે જલ્દી સૂવાની ટેવ પાડવી જોઈએ જો રાત્રે જલ્દી સૂઈને સવારે આપણે જલ્દી ઉઊઠી શકશું તો આપણને ઊંઘ પૂરતી થઈ જશે
એ તો છે જ આપણનો ઈમ્યુન સિસ્ટમ પણ મજબૂત બનાવે છે ઊંઘ લેવાથી અને હૃદય અને દિમાગ પણ સ્વસ્થ રહે છે એટલે આપણને પ્રોપર ઊંઘ લેવી બો જ જરૂરી છે
બિલકુલ અને આ પ્રોપર લેવા માટે મને એવું લાગે છે કે આપણું નિયમિત રૂટિન હોવું ખૂબ જરૂરી છે
છેજ આપણ નુ એક રૂ રૂટીન હોય ને તો એમાં આમ છે કે આપણ સાથે આપણને બરાબર ઊંઘ લઈ લઈ શકીએ વરના લોકો તો કેટલા મોડા સુ સુધી જાગતા હોય છે તો પછી એ એમની ઊંઘ કેટલી ડિસ્ટર્બ થઈ જાય છે તો આપણને આ રૂટીન બનાવી લેવું જોઈએ.
સાચી વાત છે, અને સારી ઊંઘ લેવાથી આપણને તણાવ પણ ઓછો થાય છે. અને મતલબ આપડી ઇમ્યુનિટી પણ એલી મજબૂત થઈ જાય છે, ઓવરઓલ આપણી આખી હેલ્થ પરલ હેલ્થ પર જો સારી ઊંઘ લઈએ ને આપણી ઓવરઓલ આખી હેલ્થ પણ સારી થઈ જાય છે.
હા એ તો છે જ આપણુ મૂળ સુધરે છે પછી આપણની, ધ્યાન અને યાદ શક્તિ કેટલી વધી જાય છે.
બરાબર ઊંઘ વગર છે ને જીવન અપૂર્ણ છે અધુરું જ છે જીવન.
હ એજ ને ઊંઘ વખત જીવન કેટલું અધૂરું છે ડીશ ન લેવાની ક્ષમતા આપણની સુધરે છે, તો આમ છે કે આ બધા બધા જ સ્ટેપ આમાં આવે કે ભાઈ ઊંઘ લેવી બ જરૂરી છે, ઊંઘ લેશો તો બધું આપણ સ્ટ્રેસ કે મૂળ છે કે બધા ત એ, એક સ્ટ્રેસ તો- થાય મૂડ આપણ નું સહી રહે. આપણને ડિસિઝન લેવાની તાકત વધે આપણની ધ્યાન વધે, તો આપણને પ્રોપર ઊંઘ લેવી બહુ જ જરૂરી છે આ બધા માટે.
બિલકુલ, આપણે બી જો સતત આપણે માણસ છે હોય છે કે મશીન હોય છે સતત એક જ કામ કરીને આપણે થાકી જઈએ છીએ, તેમ આપણું શરીર પણ એક જાતની મશીન જ છે, તે આખો દિવસ કન્ટિન્યુ બધું મતલબ કામ જ કરતું હોય છે ને. કે બ્રેન લઈ લો કે તમે આપણા બધા ઓર્ગન્સ લઈ લો સતત એ નિરંતર કામ કરતા હોય તો એમને પણ આરામની જરૂર હોય છે એટલે આપણે રાત્રે શાંતિથી મસ્ત સારી એવી ઊંઘ લઈએ ને તો આપણા આ બધા શરીરના અવયવને પણ ફરીથી નેક્સ્ટ ડે ઓર સારું કામ કરવા માટે એ લોકો ચાર્જ થઈ જાય છે
હા એ તો છે જ એ કેટલું આપણનું શરીર ચાર્જ થઈ જાય છે કારણ કે આપણને આખો દિવસ થાકેલા હોય પછી આ ઊંઘ લે તો આપણનું શરીર એકદમ જેમ તમે કીધું કે ચાર્જ થઈ જાય તો એ સાચી વાત છે કે આપણની ઊંઘ લેવાથી આપણનું શરીર પુરો રિચાર્જ થઈ જાય છે
બિલકુલ એટલે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા સાતથી આઠ કલાકની ઊંઘ તો એણે લેવી જ જોઈએ એના માટે એણે મોબાઈલ ટીવીનો ખૂબ ઓછો ઉપયોગ કરવો જોઈએ
હમ એ તો છે જ મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછું કરું જો મોબાઈલ છે આ ટીવી આનો ઉપયોગ ઓછું કરવું જોઈએ સુતા પેલા એ ઉપયોગ ન કરવા જોઈએ ને આપણને રોજે એક જ સમય સુવું જોઈએ અને એક જ સમય ઉઠવું જોઈએ એ બહુ આ સારી ટેવ છે એવી ટેવ આપણને પાડવી જોઈએ
હા પણ આજકાલ લોકો છે ને ઊંઘનું મહત્ત્વ હાવ ભૂલી જ ગયા છે કેમ કે ઘણા લોકો મોડે રાત સુધી તો મોબાઈલ જ ચલાવે છે સોશિયલ મીડિયા અને ગેમ્સના કારણે ઊંઘનો સમય ઓછો થઈ ગયો છે અને સવારે ઉઠવામાં પણ પડે છે અને કોઈ દિવસ પછી એમને થાક લાગે છે
હા એજ ને આખો દિવસ પછી થાક અને ચીડચીડયા પણ લાગે છે પછી કેટલા બધા હેલ્થ પ્રોબ્લેમ થાય છે જે એનાથી ઊંઘ ઓછી લઈએ તો જેમ કે બીપી ડાયબિટીસ એવા જોખમ પણ વધે છે ને આપણને કામ ધ્યાનથી કરી શકતા નથી આપણ આપણી ઊમ પૂરી ન થાય તો આપણને કઈ પણ કામ કરવાવામાં મજા ન આવે
હા બિલકુલ તમારા શરીર પર કેટલી એની અસર દેખાઈ જાય છે તમારી મતલબ ચહેરા તમને કેટલા ડાર્ક સર્કલ થઈ જાય છે આંખોનીચ જો તમે પૂરતી ઊં ન લો પછી પૂરતી ઊં ન લેવાથી આપણી બોડી છે ને પ્રોપરલી કામ કરતી કામ પણ નથી કરતી અને બ્રેઇન પણ સ્લો થઈ જાય છે ખાસ કરીને વિદ્યાર્થીઓની બાબતમાં તો ઊું ખૂબ જ જરૂરી છે કેમ કે જો એક્ઝામ દરમિયાન પણ ઘણા વિદ્યાર્થીઓ રાત્રે જાગીને વાંચે છે તો કેમકે એ લોકો પ્રોપર સ્લીપ વગર મેમરી વીક થઈ જાય છે
હા એ તો છે જ એટલે જ આપણને એક્ઝામની તૈયારી પહેલાથી જ કરી લેવી જોઈએ પછી એન્ડ મુમેન્ટમાં આમ થાય કે આપણને વેલા ઉઠવું પડે અને આપણની ઊંઘ પૂરતી ન થાય તો એમ છે કે આપણને ઊંઘ પૂરતી લેવી એ બહુ જરૂરી છે
હા અને ખાસ કરીને તમને ખબર જે નાના છોકરાઓ છે ને એમના માટે તો આઠથી દસ કલાકની ઊંઘ વધુ જરૂરી છે કેમકે તેમનો ડેવલોપમેન્ટ થાય છે ઊંઘથી શરીર રિપેર થાય છે તો ઊંઘ દરમિયાન બોડી એનર્જી રિસ્ટોર કરે છે જેમ કે મેં તમને પહેલાં વાત કરી તો એનાથી આપણું છે ને ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત બને છે
કે નાના બાળકોને તો ઊંઘ બહ બાર કલાક સુધી ઊંઘ એ દસ થી અગિયાર કલાક ની ઊંઘ તો લેવી જ જોઈએ નાના બાળકો કેટલા મસ્ત સૂતા રહે છે તો એમને તો ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવા માટે બરાબર ઊંઘ લેવી બહ જરૂરી છે તો નાના બાળકોને તો આપણને દસ થી અગિયાર કલાક સુધી સોવડાવવા જ જોઈએ
હા અને આપણે જો ઓછું સૂઈએ ને તો કેટલી બધી બીમારીઓની શક્યતા છે જેમ કે હે માથું દુખવું તણાવ આવો એન્ઝાયટી અને આપણી આંખો પણ તો દુખે છે
હા એ તો છે જ આપણને કેટલા બધા નુકસાન થાય છે આપણને આંખોને પણ નુકસાન થાય છે આપણને મોડા સુધી ફોન જોઈએ તો આના કરતા આપણને ફોન સાઈડમાં મૂકીને પ્રોપર ઊંઘ લેવી જોઈએ આપણને ઊઘ લેવું બહ જરૂરી છે તો આપણે તો એજ કેવું છે કે આપણને પ્રોપર ઊંઘ લેવાની બહુ જ જરૂરી છે તો કઈ નહી હવે તમે પણ થોડીક વાર સુઈ જાાવ અને હું પણ થોડીક વાર સુઈ જાઉં
હા હા ઊંઘ તો ખૂબ જ મહત્ત્વની છે હું તો નહીં સુંં ને તો બીજે દિવસે મારાથી કંઈ કામ પણ નહીં થાય.
હા એ તો છે જ ચાલો પછી, હા મળીએે બાય.